ત છે ઠીક જી બો મ જેડ ચોખ્ખું થઈ જાયલો
બોલો.
હમ જમે્યા
હવા
હા કેમ સ્તભ્યત પાણી
સારું છે.
હ સત પ્રાણી
સારું છે.
હ ચિંતાવાયજ ખું
હવવે
બરાબર વાતાવરણ બદલાવીએ ને વરસાદને ગરમીને ઠંડીને
હમ
હમ હમ હલો
બોલો.
હમ એુંજાલસ નોકરીજ દાામ
અ ઠીક છે મારાભાઈ.
હમ આવડ એક જગ્યા લગન તોમે આ હતા.
ના.
હા મને તો એ
ના ન તો
હમ. મળરી થેકયુ